હા ભાઈ ઘરે બધા સારા છે અને બધા મજામાં છે તમારા ઘરે બધા કેવા છે હમણાં.
હાલમાં જોઈએ તો મારી ઘરે પણ એકદમ બધા સારા છે અને શાંતિથી પોતાનું જીવન અમે વિતાય રહ્યાં છે ખુશી ખુશી અને હાલમાં જોવા જઈએ તો અમારું પણ જે કોલેજ સ્ટાર્ટ થવાની હતી. તો તેમના મેં તમને આગળી પણ ફોન પર જણાવ્યું હતું કે હજુ અમે એમ ફોન ભરેલા હતા. પરંતુ હવે શું છે કે અમે ઓનલાઈન જે ફોર્મ ભરેલા હતા તો તેના મેરિટ લિસ્ટ છે તે પણ આવી ગયું છે અને અમને હાયર પેમેન્ટમાં મળ્યું છે એમ તો અમે સર લોકો સાથે વાત કરીએ છે. અને જો નેક્સ્ટ રાઉન્ડમાં અમારુ રેગ્યુલરમાં જો નીકળી આવે તો એ લોકોએ અમને કીધું છે કે તમને રેગ્યુલરમાં કરી દેશું અને અમારે શું છે અમે એસટી માં આવીએ છીએ એટલે અમને એ બેનિફિટ એ છે કે અમે હાયર પેમેન્ટમાં ફી વધારે ભરવાની હોય છે. પરંતુ અમને પાછી જે સ્કોલરશીપ આવે ત્યારે અમને મળી રહે છે. એટલે હાલમાં અમે અ કોલેજની મુલાકાત લીધી હતી ઘરે ઘરે અમે મે ખાસ તો માટે ફોન કર્યું. કે જે મુવી છે સિરીઝ છે એ બધી બાબતે અંગે ફોન કર્યો. જેમ કે હાલમાં મેં પણ આમ ઘણી બધી મુવીઝ જોઈ છે અને જોવાની પણ મજા આવે આનંદાય હોય છે, જેમ કે ખાસ કરીને મેં એ જોયા અને મને ઘણું બધું શીખવા પણ મળ્યું. જાણવા પણ મળ્યું અને ખુબ સારી એવી મુવી બનાવવામાં આવી છે થ્રી ઇડિયટ્સ. પછી પી કે કરીને મૂવી હતી તે પણ એમ ખુબ જ સારી હતી. તેમાં પણ ઘણું બધું શીખવાનું હતું જાણવાનું હતું એકદમ કોમેડી હતી. અને કોમેડી મુવી ની વાત કરું તો ખાસ કરીને મને ધમાલ ખુબ જ ગમે છે. અને મેં આજે મને હજુ પણ યાદ છે મે જેટલી વાર જોઉં એટલી વાર હશુ તો આવે છે કારણ કે એટલી મસ્ત મુવી બનાવી છે એક એક સીન એમાં એવા બતાવવામાં આવે છે કે પાર્ટ એ મસ્ત છે કે કોઈ પણ બાળક હોય કે પછી વૃદ્ધ હોય કે આપ આપણા ઉંમરના વ્ય ક્તિ હોય તો તેમને પણ એટલી બધી ફિલ્મ ગમે છે. અને આવી જે ફિલ્મ આ બનાવતા રહેશે તો આપણને ખુબ જ મનોરંજન માટે પણ આ લાભદાયી છે જેમ કે હાલમાં અમે કોલેજ કરીએ છીએ તો કેટલીક વાર શું હોય છે કે કોલેજ ચાલુ હોય એક્ઝામ આવવાની હોય તો એક્ઝામ ના ટેન્શનને કારણે કોઈ વાર આપણને શું હોય છે કે મગજ પણ થાકી જાય છે. કંટાળી જાય છે વાંચી વાંચીને પણ કંટાળી જાય છે. ત્યારે, અમે શું, મુવીઝ છે, સિરીઝ છે,. બધું જોતા હોય છે અને મુવીઝમાં તમને મેં જણાવ્યું એમ સિરીઝમાં પણ ખુબ જ મજા આવે છે. જેમ કે ઘણી બધી સીરીઝ છે, - ધ બરલિન છે, પછી સ્ટ્રેન્જર થિંગ્સ છે. પછી, આમ ઘણી બધી જે નવી નવી સિરીઝ છે ફોરેન ની છે એટલે કે હોલીવુડ ની છે. તે પણ, મને ખુબ જ ગમે છે. ખાસ કરીને હું નેટફ્લિક્સ પર જ આ સિરીઝ ને હું જોવ છું. કારણ કે, નેટફ્લિક્સ પર સારી એવી ક્વોલિટીમાં આપણને- -હિન્દી માં પણ કોઈ પણ મુવી અવેલેબલ હોય છે. એટલે સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. અને નેટફ્લિક્સ પર તો શું હોય છે કે, એકદમ ફ્રી નથી એમાં આપણે- -અ ધારોકે મહિને મને યાદ છે, તો બસો ને નવ્વાણું રૂપિયા ચૂકવવાના હોય છે. તો આપણે કોઈ પણ મુવી ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકીએ છીએ. એમ, એક વાર લે પ્રાાઈમ લઈ લઈએ તો- અને મેં શું કે, આવતા બે વર્ષનું પ્રાઈમ લઇ લીધું છે. ત્યારે શું મને સસ્તામાં પડ્યુ હતું. એમ જેમ પેલા જે પ્રાઈસ હતો- તે પાંચ હજાર નો હતો, પરંતુ મને એ ચાર હજારમાં જ પડતો હતો. તો, હું, મેં એજ પ્રાઇઝ લઈ લીધું, કારણ કે મને ખબર હતી કે, જાતે દિવસે એમાં કોઈ પણ દિવસ- -કોઈ ઘટાડો તો થવાનો નથી. કે એમાં સ્કીમ મળવાની નથી. કારણ નેટફ્લિક્સનો ઉપયોગ બધાં જ લોકો કરે છે. એટલે જાતા દિવસોમાં પણ એનો ભાવ વધી જશે. અને હાલમાં જોવા જઈએ, તો જ્યારે મેં લીધેલું ત્યારે મને ચાર- -હજારમાં મળી. અને હાલ તેનો અ ભાવ વધી ગયો છે. જેમ કે છ હજાર રૂપિયા થઈ ગયા છે. એટલે મેં સરળતાથી પ્રાપ્ત કર્યું છે. અને મને તો ખુશી છે, કે મે નેટફ્લિક્સ પર મોવી જોઉં છું. એમાં પણ એ કે ડ્રામા કરીને આવતું હતું. તે ડ્રામા જોવાની મને ખુબજ મજા આવતી હતી. તેમાં શું હોય છે. કે અ- -ઘણાં બધા વ્યક્તિઓ હોય છે. તે પોતાના પાત્રો કેવી રીતે પોતાનું જીવન વિતાવેે છે. કેવી રીતે- -અ આગળ વધે છે. તે પણ જોય છે. -અને ખાસ કરીને મને છે ને, કઈ મુવી ગમે વધારે ગમે છે. જેમ કે કેપ્ટન જેક્સપેરો. જે સમુદ્રમાં જાય છે, ત્યાં ચોરી કરે છે, અને ખાસ કરીને મને- શાંત વાળી મુવી ગમે છે. જેમ કે સવૉઈવલ, એડવેન્ચર ટાઈપ હોય, ધારોકે કોઈ વ્યક્તિ ગયો હોય, કોઈ ટાપુ પર ફસી ગયો હોય, તો એ પોતાનું જીવન ત્યાં કેમક વિતાવે? કેમક રહેવું જોઈએ? એકદમ એમ આદિવાસી જેવું પોતાનું જીવન વિતાવે, તે મને ખુબ જ જોવાનું ગમે છે. કારણ કે, મને પહેલાથી જ આ બીચ છે, પછી ડુંગરો છે- -પર્વતો છે. એમાં એ બાજુ જોઈને- -રહેવાનું ખુબ જ ગમે છે. એમ તો સાંજના સમયે મને ડર પણ લાગે છે. પરંતુ આખો દિવસ ત્યાં વિતાવો હોય, તો તમે વિતાવી શકો છો. હાલમાં પણ મેં એક મુવી જોઈ હતી, રૂટ કરીને એક મુવી આવતી હતી. તેમાં એવું જ બતાવવામાં આવ્યું હતું. કે એક ફેમિલી શું -કે બોટિંગ કરવા જાય છે, તો એ લોકોની બોટ તણાઈ જાય છે. તો એ લોકો એક ટાપુ પર ફસી જાય છે. અને, તા ટાપુ પર ઘણાં બધા જીવ જંતુ હોય. પશુ હોય છે. જે એકદમ નેચરલ વાતાવરણ કુદરતી વાતાવરણ હોય છે.
તો એ લોકો પોતાનું જીવન કેમક વિતાવે છેે, ક્યાં રહે છે શું ખાય છે? એ બધું એ બધું મુવી માં બતાવામાં આવ્યું છે. એમ તો એ લોકો પહેલા પહેલા ઘણી ઘણી બધી મુસીબતો- સામનો કયૉ‌ છે. કેમ કે અયથી, અહિયાં શું હોય છે કે આપણે અહિયાં- અમુક શાકભાજી ન હોય, એ લોકો રોપતા નઈ હોય. એ લોકો કંપનીમાં કે પછી જોબ કરતા હતા. -એટલે એ લોકો પાસે એટલું બધું નોલેજ નઈ હતું. પરંતુ, જેમ જેમ એ લોકોને એમ આગળ વધ્યા હતા. જેમ જેમ દિવસો પસાર કરવા લાગ્યા. તેમ તેમ એ લોકો પોતાના પર શું આજે આવી રહ્યું છે. કારણ કે ત્યાં કોઈને ફોન પણ નઈ કરી શકીએ. નેટવર્ક જ નઈ હતું. એટલે વીજળી પણ નઈ મલે. એટલે ત્યાં રહેવાનું એ લોકોએ ત્યાં પોટાનું જીવન કેવી રીતે ગુજાર્યું? તે જોવાની પણ મને ખુબ જ મજા આવી. અને હાલમાં હું પણ ઘણી બધી સીરીઝ અને મુવી જોઉં છું. કારણ કે મેં ઘરે ફ્રીજ બેસી રહું છું. એટલે શું તમે પણ આ મુવી છે સિરીઝ છે કે પછી આ કાર્ટૂન છે એ બધું તમે પણ જોવો છો? અને તમારી ઘરે પણ બધા જોતા હશો. તો તમે મને કોઈ મોવી કહેશો કે જેમાં જોવા જેવું હોય. અને મને એમાં કોમેડી પણ હોય. પછી ઘણું બધું શીખવા પણ મળી શકે. એવી કોઈ મુવી છે તમારી પાસે?
હા ભાઈ એમ તો એમ તો મને પણ એમ તો આવું બધું જે મૂવી છે, સિરીઝ છે કે કાર્ટૂન છે. અને આ બધી સિરિયલ છે. એ મને જોવાનું ખુબ ગમે છે. એટલે કે મેં તો અમણાં તે પેલી તમે જે સીરીઝ કીધી તે સ્ટ્રેન્જર્સ થિંગ્સ. તે મને પણ ખૂબ ગમી છે. કાણ કે, મારો જે એક ફ્રેન્ડ હતો. તેણે મને કીધું કે આ મુવી ખુબ સારી છે. એક હોરર મૂવી જે છે. પરંતુ એ મૂવીમાં ઘણું બધું પ્રકારનું જોવા મળ્યું છે. અને કેવી રીતે બધું કરે છે? એટલે કે મેં તો એનો એક એપિસોડ જોયો છે એમ. મેં આખ્ખો નથી જોયો. પણ એ મને જોવાની ઈચ્છા થઈ રહી છે‌. તે તો તમે જોઇજ હશે. પરંતુ તમને પણ ખબર હતી. મૂવી જ્યારે એમાં મુવી કે જે સીરીઝ આવેલી ત્યારે તમે જાણો છો કે એ ખુબ પ્રચલિત પણ છે. ઘણાં બધા જે કેરેક્ટર છે. જેમ કે પ્રોફેસર છે. પછી જે નેરોબી છે, ટોકયો છે ખુબ એવા ખુબ સારા છે. અને તેમાં નેરુબીને એ બધાં ખુબ ડેનવર છે. ખુબ સારી રીતે બધું પોટાનું પેલું કરે છે અને જે સિરીઝ આવી છે તે તો મે નાનપણથી એટલે કે, નાનપણથી મીન્સ એટલે જ્યારે આવેલી હતી ત્યારે મેં એ સિરીઝ જોયલી હતી. અને હમણા પણ જે સિઝન ફાઈ આયુ છે. તેમાં પણ ખુબ એકદમ એક્શનવાળું નથી પ્રોફેસર પોતાની બુદ્ધિથી કેવી બધી રમે છે? અને ખુબ સારી રીતે શીખાવે છે. એટલે આપણે આવી બધી મુવી જોએ કારણ કે મની આઇસ કેવી કરે છે? ને કેવી રીતે બધાને શીખવે છે? એ આપણા માટે ખુબ જરૂરી છે. એટલે આપડે આવી બધી પ્રકારની મૂવી જો ખૂબ જરૂરી છે. એટલે મને તો બીજી મૂવી તમે જાણો છો કે, હમણાં જે આલ્ફા કરીને આપણે જે બોલીવૂડ એક મુવી આવી છે. તે આપણા જે બોલીવુડમાં છે ને એટલું બધું એમ પેલું નથી હોતું ને આપણા જે બોલીવુડમાં એટલું બધું બો પેલું પણ નથી. મને બોલીવુડની મૂવી વધારે નથી ગમતી. પરંતુ જેમાં જે અક્ષયકુમાર છે પછી એમા એનાં કેરેક્ટર છે. એ ખુબ કોમેડીવાળા કેરેક્ટર છે અને આપણા બધા જે બોલિવૂડના એટલે કે આપણે જે દેશમાં રહીએ છીએ તેમાં આપણે મુસ્લિમ તો બધા લોકો પણ જોવી છે બોલીવુડની મૂવી પણ હમણે જે ધમાલ ફોર કરીને જે મુવી આવી છે. તે પણ ખુબ સારી એમ બધા કેટા છે. અને ધમાલફોરમાં જે બધાં જે ને બધાં ધમાલમાં જે બધા કીરદાર હતા તેજ બધાં છે એમ બધાં કેટલા છે? એટલે મને પણ એ મુવી જોવાનો હમણાંથી શોખ એટલે વધી રહ્યો છે. કારણ કે, તમે જાણો છો કે ધમાલ મુવી આવેલી હતી. તે કેટલું ભારે મુવી છે અને કેટલી કોમેડી મુવી છે ને જેમાં જે બોબી ડેવલને એ ખૂબ સારી રીતે જોણી લેવાને ખૂબ સારી રીતે પોતાનુ પેલું કરે છે‌. અને ને અમામાં મજા આવી જાય છે. જે આપણા બીજી ફિર હેરા ફેરી હેરા ફેરી ટુ ખુબ આ બધી કોમેડીવાળી મુૂવી છે. એટલે બોલી બોલીવુડમાં પણ આવી બધી મુવી છે. કોમેડીવાળી પરંતુ મને છે ને સાઉથની મુવી અને હોલવુડની મુવી બધી વધારે વધારે ગમે છે કેમ કે, તમને ખબર છે હોલીવુડમાં જે માર્બલ્ સ્ટુડિયો છે. તે મૂવી બધી સારી સારી બહાર પાડે છે જેમ કે આઇ ધ એવેન્જર્સ, ઇફિનિટી વોર ને જે થોર ને ઈ બધી મુવી છે એ સ્પાઈડરમેન છે. એ ખુબ એવી મૂવીમાં ખુબ એ લોકનું એ બધું જે કોન્ટેન્ટ એ લોકો રાખે છે, પરફેક્ટ હોય છે. ને જે ડાયરેક્ટર હોય છે, તે ખૂબ સારું એવું પોતાનો મન અને યુક્તિ લગાવે છે. કારણ કે જે બહારની મૂવી હોય છે, એ ખૂબ ફેમસ પણ થઈ જાય છે. અને આપણા જે આપણા જે એ હિન્દી માં કન્વર્ટ કરે છે, ખુબ સારી રીતે આપણને એ લેંગ્વેજ માં ખબર પણ પડે છે. એટલે કે તે હોલવૂડની મૂવી પણ ખૂબ ફેમસ છે. અને મને વધારે પડતી હોલીવૂડ જ વધારે ગમે છે. અને બીજું તો તમે જાણો છો, કે જે હવે સપ્ટેમ્બર મહિનામાં જે રિલીઝ થવાની મુવી છે, જેમ કે ટોક્સિક ને તેનો જે હમણાં ટેઈલર આવ્યો, તે બધા લોકોને એવું લાગ્યું છે, કે બધું અશ્લીલ વાળું, અને ગમે તે બધું વસ્તુ બતાવ્યું હતું. અને જે કિયારા અડવાની હતી અને જે યશકરને છે એ કેરેક્ટર એટલે જે એક્ટર છે સાઉથના, એ એમ તો બધું એ લોકો બધું પહેલું અશ્લીલ ટેઈલરમાં બધું બતાવેલું એવું તે લોકો માને છે. અને એવું નથી કે હવે ટેઈલર આ પ્રમાણે છે, એટલે કે મૂવી પણ આ પ્રમાણે હશે, એવું નથી. કારણ કે જે ટોક્સિક મુવી છે તે તો બધા લોકો ખુબ જ બધા રાહ જોઈ રહ્યા છે. અને શું એમાં બધું હશે તા. એટલે આમ જે સાઉથની મૂવીમાં એ જ યશ છે, જે એક્ટર છે તેની અંદર જે કે જી એફ છે. કે પછી બધી ઘણી બધી એવી મૂવી છે એની ખૂબ ફેમસ પણ છે એમ. અને બીજું જે સાઉથમાં જે અલ્લુ અર્જુનની જે મુવી હોય છે, જેમ કે પુષ્પા, પછી એવી ઘણી બધી મૂવી છે એમની ખૂબ ફેમસ છે. અને મને પણ ખુબ ગમે છે એ મૂવી બધી જોવાની. એટલે સોલ્જર એવી પણ મુવી છે તે પણ ખૂબ ફેમસ થયેલી હતી. અને એમને જે બધું ગીત હોય છે તે પણ ખૂબ ફેમસ થઈ જાય છે. જેમ કે, સોંગ હોય છે એ લોકના તે પણ જે સાઉથ ને બધી જેમ કે, જેે દેવરકુંડના, પછી રશ્મિકા મંધાના તેવાં બધા આમ મોટા-મોટા સેલિબ્રિટી, અને મોટા-મોટા જે એક્ટર છે, એ ખુબ સારી રીતે પોતાનું અંદર બતાાવે છે, ને જે સાઉથની મૂવીમાં જે એ બધા સોંગ હોય છે એ ખૂબ ફેમસ પણ થઈ જાય છે. અને ખૂબ સારા હોય છે. અને ઘણા બધા લોકોને ગમે પણ છે. એટલે મને તો આવી બધી પ્રકારની મુવી જોવાનું ગમે છે. અને બાકી તો તમે જાણો છ છો, કે આપણા દેશમાં જે અને આપણા જે ભારત દેશમાં રહીએ છીએ, અને આપણા બાજુ ગામડાઓમાં ઘણા બધી પ્રકારની સિરિયલ હોય છે, જેમ કે તારક મહેતા કા ઉલટા ચશ્મા, પછી સી આઈ ડી કે અન્ય બધી સીરિયલ છે ખૂબ ફેમસ છે. કારણ કે તમે જાણો જ છો, કે જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જે સિરિયલ છે, તે તો બે હજાર આઠમાં શરુ થ ઈ અને હમણે પણ હજુ નવી-નવી બધી હમણાં નવા-નવા એપિસોડ આવે છે, ને હમણા ખૂબ પ્રચલિત થઈ ગઈ છે. એટલે આપણે જે આવી બધી સીરિયલ જોવી જોઈએ, કારણ કે આવી બધી સિરિયલ કોમેડી હોય છે. અને આપણું પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. એટલે આપણે જેટલું વધારે આવી બધી સીરયલ જોશુંન તેટલું આપણા મગજમાં પણ સારો જ એક માઇન્ડ ફ્રેશ થશે. કારણ કે આ જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું તમે જાણો જ છો, કે જે એમાં જે કીરદારતા જેઠાલાલ કરીને છે દયાભાભી છે, અને જે ભીડે, પછી જે અય્યર છે ખુબ સારી રીતે પોતાનો કિરદાર નિભાવે છે. શું તમારે ઘર તમારી ઘરે અને તમારા ઘર બાજુ પણ આ જે સીરિયલ છે, તારક મહેતા ઉલ્ટા ચ ચશ્મા તે પણ તમે જોતા હશો ને?
હા. એમ જોવા જઈએ, તો જે તારક મેહતા છે, પછી જે સી આઈ ડી છે ને ઘણા બધા એ કાર્ટૂન્સ પણ અમારી ઘરે જોવામાં આવે છે. કારણ કે એ જોવાની કંઈ અલગ જ મજા હોય છે. અને મને સી આઈ ડી અને તારક મહેતા તો ખુબ જ ગમે છે. એમાં અમે પણ એમ જેવો પડી ગયો છ છે. આમ પ્રકાર જેવો પડી ગયો છે. અમે જયારે જમવા બેસીએ, ત્યારે તારક મેહતા જોઈએ છે. અને જયારે અમે ઊંઘતા ઊંઘતા એટલે કે જયારે અમે ખાટલા પર હોઈએ છીએ ત્યારે અમે સિયાઆઈડી છે તે જોઈએ છીએ. કારણ કે અમને ટેવ પડી કે જમીને પછી સીઆઈડી જોવું જ પડે છે એમ. કારણ કે એમાં એપિસોડ એક એક માં કેવી રીતે કોઈ ખૂની હોય કસે ચોરી થઈ હોય તો તેને આપડે જે વિચારીયું છીએ તેઓ કેમ પકડે છે એ જોવાની કઈ અલગ જ મજા હોય છે. અને બીજું એ કે મેં નાનપણથી જ આ જે કાર્ટૂન છે એ તો જોતો જ આવ્યો છું અને કાર્ટૂનમાં પણ મને ખુબ જ ગમે છે જેમ કે અભય કોવરાજ એ મારું એકદમ વન ઓફ ધ બેસ્ટ મારા માટે એ એક છે કારણ કે મને પહેલા થી જ આમ કોક્રોચ એટલું ગમે છે એમાં એવું એવું બતાવવામાં આવે છે કે જે પોસિબલ નથી તો પણ એટલી આવે છે જોઈને એટલે મને ટો ખુબ જ આનંદ થાય છે સારું ભાઈ ચાલો પાછા મળશું ત્યારે આપડે જે કા ફોન છે પછી આ ટીવી મુવીસ છે એના વિશે ડિટેલમાં વાત કરીશું.
હા ભઈ સારું મળેએ પાછા.
હા સારું ભાઈ ચાલ.